જય શ્રી કૃષ્ણ.
હા કેમ છો?
હાજી તમે કેમ છો? હલો હમ્મ સારું.
શું કરો છો?
અમણા પાસે અમે જમી ગઈને બેઠા છે બધા લોકો ઘરે. બધાનું ખાવાનું થઇ ગયું છે ઘણું બધું છે. આ છોકરાઓ શું છે ને હવે આઉટડોર ગેમ રમીને આવ્યા છે એમના. યેસ શુ છે ઘરમે ખેલી ખેલીને બઉ કંટાળી ગયા છે. તમને શું આઉટડોર રમવું તો કે ક્રિકેટ ખેલવું તો પછી મુ તો તુ કે થકી ગયો છે કે મને ખાઈ પીને સુઈ ગયા છે એમનેમ.
બરાબર અમે પણ નીચે વોક માટે આવેલા હતા કીધું છોકરાઓ પણ નીચે થોડી વાર રમે એટલા માટે.
સારું છે આપ
રમત ગમત પણ જીવનમાં જરૂરી છે ને બધું
આ તો છે.
હા તો ઘરમાં તો લુડો ચેસ ને એવી બધી ઈન્ડોર ગેમ્સ અ રમતા હોય છે બાળકોને માનસિક રીતે મદદ કરે હમ્મ વધારે સક્રિય બને એ લોકોનો મગજ
આ તો છે એમના સાથે શું થાય કે ગરમે રમે રમે નઈ સ્કૂલ સે આવવાનું પછી ટ્યુશન જવાનું પછી ગમે રમવાનું દુકાનમાં કેટલું બધું રમી જાય તો જયારે તમે આઉટડોર ગેમ નો રમો તમે એક્ટિવિટી ન હો પણ ડાયજેસ્ટ નથી થવાના તમે ન એવું થાય છે જ તમે આઉટડોર ગેમો તમે ફિટ થઈ જાવ છો તમને ફિટ લાગે છે.
હા એટલે શું આપડે ઈન્ડોર ગેમ્સમાં તો શું થાય કે બધી આપડે ખાસ કરીને અ બેસીને કે આરામથી જ બધી ગેમ રમી શકાય અને જયારે આપડે આઉટડોર ગેમ્સ રમીએ તો ત્યારે આપડે શરીરની એક્ટિવિટી વધું થતી હોય જેમ કે ક્રિકેટ રમીએ, કબડ્ડી રમીએ કે પછી પકડ પકડીને એવું બધું છોકરાઓ અત્યારે રમતા હોય છે બધું નવું નાવું તો એનાથી એ લોકોની શરીરની એક્ટિવિટી વધુ થાય એમ
આ તો થાય જ છે પછી આ તો સારું છે આવધું જ પતા પહેલા નતું એટલું જયારે લોકડાઉન બઉ ગરમી થાય છે ગરમી શું છે તો છોકરાઓને મન નથી લાગતું રમવા માટે હા સિચુએશનમા શું કરે છે તો ઘરમાં રમે છે પહી બેસીને ને આઉટડોર ગેમ ગમે આમાં ચેસ છે લુડો છે કેરમ છે અને સંબોલ ચ્યાને બિઝનેસ બધાને સારું લાગે બિઝનેસ અને ચેસ બી બધું સંતાડી જસે નામ ના લીધે સિક્સ બજે એવું લાગે મને જાઉં છે તેના માટે જાઉં પડશે.
હા સાચું કીધું બાળ લોકોને એક્ટિવિટી વધુ થાય એવી ગેમ્સ રમવામાં વધારે મજા આવે આપડણે જોઈ કે સર્કલ પણ વધારે હો મોટું હોય વધારે બાળકો એમાં રમી શકે એટલે છોકરાઓને મજા પડી જાય
હમ અને જયારેટ શ ચાલું જગ્યામાં તમારું ફ્રેન્ડ સર્કલ બની જાય પછી તમે એવું રમવામાં મજા આવે છે તમે એકલા એકલા તમારા સાથે મુલા ફ્રેન્ડ હો એ હા તમને ઘણું બધું એથર કોમ્યુનિકેશન થાય છે ત એને સારી વાત કરી શક મનની વા તને પતાવીસ્તુ ઘ બધું બતું હોય છે ત્યાં સુધી તમે એમને જોી ને જાણું છું પ જાણું છું પણ તમે એમની સાથે ગો અને ઘણી બધી મજા આવે છે આ પછું આ ખુગ્રુપ બ છે રમવા માટે એજાત અમેને તો
બન થવા ચાન્સ આવે પછી એવું લાગે કે તમને સારી રીતે ચો ને ઘણી બધી વસ્તુ સીખો બી છો ને
હમ
સાચું કીધું જે બાળક મેદાનમાં રમે છે એ તો તાજી હવા ને કસરત ને બધી એને મળે એટલે એમ વાંધો નહીં આવે એના સ્વાસ્થ્ય પર પણ અસર થાય એ બધું એમ કે એને ફિઝિકલ એક્ટિવિટી બધી થાય એટલે એ સારું છે એના માટે
હા પછી તમે જો ઘણી વાળી વસ્તુ એ છે કે જ્યારે છોકરો ઘરતાઈ રે છે ને તને કેટલું બી ગેમ રમી લે એને શું થાય છે કે એમને ભૂખ નથી લાગતી કેમ કેતી ઘરમાં બેઠા બેઠા બધ જયારે આઉટડોર જે રમીને આવે છે ને આવેને તુરંત એમને એવું લાગે છે મને કઈ તો જોઈએ જ છે પાણી છે નાસ્તો છે ક એને ખાવાનું જલ્દી જોઈ છે પછી એમને થી બધી સારું નીદ આવે છે ને કુંભમાં કે કે મને નવ વાજે મે તોને ઉઘ આવી જાય મને સોવું છે ને એ બઉ જે સારું છે તેવાય કેય તમે ટાઈમ સુધી તમે સોઈ જાઓ ટાઈમથી તમે ખાઈ લો
હમ
તમે છોકરાઓને અંદર ની એકદમ એક્ટિવિટી થાય પછી એને એ ભૂખ લાગે ને માટે પ સ્ટ્રોંગ થાય છે એ ઇમ્યુનિટી પર પડે બધી વસ્તુ છે અંદર પછી એમને એક્સ્ટ્રા એક્સરસાઇઝ નથી ભણવાની કેે છેને કાફી છે
હમ એ લોકો શું કે આઉટ ડોર ગેમ રમે ને તો એમાં એ લોકોને દોડે ને કૂદે ને એમાં એવું એટલ એ લોકોને સ્ટ્રેસ નહી આવે એમ અને એ લોકો ટીમવર્ક પણ શીખે લીડરશીપ કરતા કે એ બધું હારજીત સાથે કેવી રીતે એ લોકોને બધું એમ સમજતા શીખે એ લોકો બધા સાથે કેવી રીતે કામ કરવું ને બધું પણ એની સમજણ પડે નવા નવા મિત્રો બનાવે ઝઘડો થાય પાછા સમાધાન કરે ને જીવનમાં નવું નવું એ લોકોને શીખવા મળે
આ તો તમે સારું કઉ છો તમે જો આ ટ્રેન્ડ છે કે છોકરાઓને સાયકલિંગ ની કરવાનું ને આઉટડોર કરવાનું ને સાયક લીન ને આઉટડોર કરવાનું છે પછી પણ ચાર ફ ચાર પાંચ ચક્કર લે જશે પછી એમને શું હોય કે એમને હાઈટ સાયકલિંગ કરાવઈ એટલે હાઈટ બી બડે છે હમણાં જે છોકરા સાઈકલ નથી કરતો એમ હાઈટ જો બ થોડી નાની રહી છે. સાયક્લિંગ કરીને એમની મસલ સ્ટ્રોંગ થાય છે પછી એમને હાઈટ વધે છે એમને
પછી બીજા સાથે રમે બેટબોલ રમે ક્રિકેટ રમે ફૂટબોલ રમી શકીએ છીએ ઘરમા બધા એવું કેય છે ને આ તો ઘર કે જાય ને આ બધું ન છે હાઇડ એન્ડ સીખ રમે છે આથા તો છોકરાઓ લોકો આઉટડોર આઉટ હી નાવાનું છેમાં ના આઉટડોર ગેમ અમેને હાઇડેન્સી કરવુ છે પર ભાગે.
હા સાચુ કીઘુ. અને બાળકને એમ કે આપણેે જો મગજ તેજ કરાવું હોય ને તો આપણેે ચેસ છે કે પઝલ છે કે એ ક્યુબ છે એ બધી ગેમ્સ એ લોકો રમે તો એનું મગજ પણ તેજ બને. અને જો શરીર ને ફિટ રાખવું હોય તો ક્રિકેટ ને. અ સાયકલ ને. એ લોકોને રેસ લગાડે ને એ બધું બાસ્કેટબોલ એ બધાથી એ લોકોનું શરીર પણ ફીટ રે એક્સરસાઇઝ થાય એક્ટિવ રે વધું.
હ આ તો છે અરે ઘરમાં. એવું નથી ગમે તમે રમો તમને કે તમારે સારું લાગશે કેમ તમે. ઘ તડકા મે ભાન ન જાય શકતા હો તો બ મહત્ ચ્ઠાઓ થાય તો તમે ર શકો છો બ
હા સાચું કીધું તમે બાળકો સાથે. આપણે ઓછામાં ઓછી એક કલાક તો રોજે રમવું જ જોઈએ.
આપવું જોઈએ પછી હવે અમે અમે લોકો પ્ય છે છોકરાઓ એવું. એ છે તમે વર્કિંગ છો મ ટાઈમ નથી. ઘું બધું કે છેોબ્લેમ થાય છે
હ હા અને અત્યારે તો બાળકો ખાલી ફક્ત મોબાઈલ માં જ ગેમ રમતા‌. થઈ ગયા છે એટલો એ લોકોને ઇન્ડોર ગેમ એટલે ખાલી મોબાઈલ બસ. એ જ લઈને બેસી જાય અત્યારે પણ લોકો કઈ નવું શીખવામાં વધારે ઇન્ટરેસ્ટ નથી લેતા. અને જયારે આઉટડોર કેમ રમે તો એ લોકો એ બધું મોબાઈલ પણ ભૂલી જાય છે.
આ તો છે સારું છે કે આજકા છોકરા મોબાઈલમાં બધા ઇન્વોલ્વ છે. કિ બ બાધી વસ્ એમને રમવાનું અને એમની પાસે ઘણું બધું બહાનું હોજ કે મારુ મન નથી લાગતું. ત હું કાં જાઉં મને તમે મોબાઈલ આપી મને ખાવાનું કઈ તો મોબાઈલ છે. એમને કઈ વાસ્તુ વાત કરું તો મોબાઈલ જોઇએ છે મને ઘણી વાર પછી મોબાઈલ ની શું જરૂરત હોય છે એમને ખબર નથી. ત્યારે એમને ઢાન ધ્યાન રાખવા તમારી ની બ‌ઉજ ઘણી બધી ની છે. એનું ધ્યાન ડાયરેક્ટ થઈ જાય પછી એને મોબાઈલ ની યાદી નથી આવે.
હુ સાચું કીધું તમે. એલે બાળકોને રોજે રોજે એક કલાક તો જો આઉટડોર ગેમ રમે ને તો એ લોકો માટે પણ સારું છે ટાઈમ પણ એ લોકોનો સારો એ લોકો ન પાસ થઈ જાય. અને બધા લોકો સાથે હળી મળીને રે ને બધું નવું નવું શીખે એ લોકો અચા.
રમે તો છે પણ તમે જો અમુક છોકરો એવો હોય તો થઈ ને એમને અંદર એનાર્જી નથી. પણ જ્યાં સુુંધી. એક્ટિવિટી નો કરે એ ફરવા નો જાય. ઔર યે આઉટડોર ગેમ નો રમે એ એક્ટિવિ આની અંદર વધારે આવવાની નથી કેમ. જ્યાં સુધી એ કરશે એમના સ્ટેમિના મળશે. જ્યાં સુધી એમને સ્ટેમીના વધશે અને એમને એક્ટિવીટી ની ઈચ્છા થાય. પછી એમને લાગે કે હા મારી તો પછી એમને એકિવિટી કરવાની એ પણ થાય છે એમને તે જે છોકરાઓ ઘર મે. ઘરમાં રહે છે એમને બારનું કઈ ખબર ન હોય. બાર શું ચાલે છે કેવું લોકો કરે છે કેવું. છે માહોલ કેવો છે આગલી બધી વસ્તુ છોકરાઓને ખબર બઉ જ ઓછી સેમ મમ્મા પપ્પા એમને એક કલાક આપો જોઇએ એમને આઉટડોર લઈ જવાનું. ટાઈમ સુધી ઘરે લેવાના આ બધી વસ્તુ વસ્તુ છે આપણે પોતાને આપવું જોઈએ. એમજ કઉ છું.
સાચું કીધું જો એ લોકો આઉટડોર ગેમ રમેય તો એ લોકોને મિત્રો પણ નવા નવા બને છે એ લોકો સાથે એકબીજા સાથે કઈ રીતે બોલવું ને એ બધું નવું નવું શીખે છે એ લોકો અને જો ઘરમાં જ ઇન્ડોર ગેમ્સ જ રમશે તો એ લોકો બોર જલ્દી થઈ જાય કે હવે આ તો રમાઈ ગયો હવે બીજું શું કરીએ એમ મમ્મા
પણ તમે જો આઉટડોર ગેમે એટલું સારું છે તમે બેડમિન્ટન રમો તમે એવું લાગે છે તમે ડેલી તમારે એ ઈચ્છા થાય કે તમારે એક કલાક ગામ વ્યો જાય તમને ખબર જ ના પડે આપણે પોતાની બી ઇચ્છા થઈ જાય છે બેડમિન્ટન રમવાની એવું બધું કરવાની
હા સાચું કીધું. હું પણ જોઆ છોકરાઓ રમતા છે તો એમ થાય હું પણ રમવા લાગુ
હા એવું જ છે પણ સાંજે તો એવું થાય છે કે તમે રમો તો સારું રહેે છે આઉટડોર હોય ઇન્ડોર હોય.
હા અને આપડણે શીખવાડવું પણ જોઈએ બાળકોને સાથે સાથે
હા તો છું ઠીક છે ચલો.
હા ભલે ત્યારે